જય શ્રી કૃષ્ણ કેમ છો તમે.
એકદમ મજામાં હમણાં તો ચાલ્યા કરે છે બધું પરંતુ હમણાં પ્રવાસે જવાની બધી વાત ચાલ્યા કરે છે કારણ કે હમણાં તો વેકેશન પડ્યું તો મતલબ પ્રવાસે ફરવા જાય એવું બધું કહી બધા કહી રહ્યા છે અને આપડા ગુજરાતમાં તો કેટલીક બધી ફરવાના સ્થળો છે તો તે બાબત ઉપર. તમને વાતચીત કરવા માંગો છે કે ગુજરાતમાં કેટલાક સ્થળો તમે ફર્યા છો અને ફરવા જવા માંગો છો અને કેમ ફરવું જોઈએ કારણ કે ગુજરાત એક એવી વસ્તુ છે જ્યાં બધી જ વસ્તુ આપને મળી રહે છે અને ફરવાની કેટલીક બધી જગ્યાઓ પણ છે જેથી કરીને ગુજરાતમાં આપણે સ્થળાંતર તો. કરવું જોઈએ એવું મને લાગે છે તો તમે કઈ કઈ જગ્યાએમે ફરશો અને મને ફરવાની સલાહ આપી શકો તો તે બાબત ઉપર મારે થોડીક વાતચીત કરવી હતી તમારીથી.
હા એટલે કે પ્રવાસ અને આપડા ગુજરાતના બધા સ્થળો છે એટ ફરવું ખૂબ જરૂરી છે કારણ કે આપણે પ્રવાસ જેટલો કરીશું એટલો માઈન્ડસેટ આપણું ખુલ્લું રહેશે ને આપણું માઈન્ડ રિફ્રેશ થઈ જશે એમ એટલે ફ્રેશ થવા માટે આપણે પ્રવાસ ફરવો ખૂબ જરૂરી છે આપણે ઘરે ઘરે બેસી રહીએ. અને વેકેશનમાં પણ ઘરે જ બેસી ર તો પછી આપણું માઇન્ડ એકદમ એકઠું થઈ જાય છે એટલે કે આપણે જેટલો વધારે પ્રવાસ કરવો જોઈએ અને આપણા ગુજરાત ના સ્થળો તમે જાણો છો કે ઘણા બધા પ્રચલિત છે અને ઘણા બધા વિદેશીઓ પણ આપણા ગુજરાતમાં બધા આવે છે અમદાવાદમાં આવે છે પછ અમદાવાદમાં ઘણી કારા ટર તળાવ છે. તે બધાની મજા મા છે અને બધા વિદેશોને ખૂબ ગમે છે અને આપણે જે આપણે ગુજરાતમાં રહીને આપણે આવા જે સ્થળોની મુલાકાતની લઈશું તો પછી ફાયદો શું એટલે કે આપણે પ્રવાસ કરવો ખૂબ જરૂરી છે કારણ કે ગુજરાતમાં ઘણા બધા એવા પ્રચલિત સ્થળો અને એવા બધા ધાર્મિક સ્થળો આવેલા છે જેમ કે. એવું એમ કે પાવાગઢ છે પછી ગિરનાર છે પછી આ તમને કીધું કે કાકેરેતરાની હિસ્ટ્રી એમ તો મને નથી ખબર પરંતુ ત્યાં પણ ઘણા બધા એવા લોકો આવે છે ફરવા માટે અને રાણીની વાવ છે એવી ઘણી બધી છે અને જેમ કે તમે જાણો છો કે દ્વારકા નગરી એ. ખૂબ પ્રચલિત છે અને ઘણા બધા લોકો દ્વારકા જઈએ જ છે અને મોસ્ટ ઓફલી અમારા ગામના જે બધા વેકેશન બધા જે બધા છોકરાનું પડે છે ત્યાંથી અમારા ગામમાં એક બસ ઉપાડે છે અને ત્યાં દ્વારકા નગરીનો મોસ્ટ ઓફલી એક પ્રવાસ ફિક્સ જ હોય છે કારણ કે દ્વારકા નગરી તમે જાણો છો. કે ખુબ એકદમ ધાર્મિક સ્થળ છે અને દ્વારકા નગરી તો મનેમ એ કે જે એની હિસ્ટ્રી છે એમ થોડી ઘણી ખબર છે અને વધારે નથી ખબર પરંતુ ત્યાં બધા લોકો જાય છે અને ખુબ મજા પણ કરે છે અને ખુબ યોગ્ય રીતે ત્યાં શું બધું ચાલે છે. યોગ્ય રીતે ત્યાં બધા બેસે છે અને યોગ્ય રીતે ત્યાં કેવી રીતે જવું જોઈએ એટલે કે શું ત્યાં ક્રષ્ણ ભગવાનની હિસ્ટ્રી છે બધું કેલું છે અને બધા અ ઘણા બધા ત્યાં બધા કાર્યક્રમ પણ યોજે છે એરે જોયેલું પણ છે અને મારા પણ અમ તો વિચાર છે જોવાના દ્વારકા નગરી હજુ સુધી નથી ગયો. પરંતુ બધા લોકો જાય છે અને ક્યારે એટલે ક્યારે જવા તો નથી ખબર પરંત હવે જે વેકેશન ચાલી રહ્યું છે થોડાક દિવસમાં પટવાનું છે પરંતુ હ વિચાર છે જોવા માટેનો કારણ કે હણા જે ગરમી પણ ખૂબ વધી રહી છે જેના કારણે હું પ્રવાસ જવાનું ચાળવું છું કારણ કે શિયાળાની સિઝનમાં આપણે. બરાબર જી તો આપણા માટે સારું છે અને જે આપણા ગુજરાતના બધા જે જોવાલાયક સ્થળો છે ત્યાં જવાની તો મજા અલગ જ હોય છે શું તમે કોઈ અમણા તમે અલગ અમમે તો ગુજરાતમાં બીજું તો મોસ્ટ ઓફ્લી જોવા જેવું લાયક સ્થળંદર ગુજરાત સોમનાથ મંદિર પણ આવું સારું. કારણ કે ત્યાં દરિયાનો નજારો પણ ખુબ સારો છે અને જે મંદિર સોને એટલે અમુક ટકા સોનાનું જેવું બનેલું છે અને ખુબ એનું જે હિસ્ટ્રી એટલે કે જે મહાદેવ એટલે કે મોસ્ટ ઓફ ત્યાં સોમનાથ મંદિર તો તમે જાણો જો કે મહાદેવ શ્રી મહાદેવનું મંદિર. છે. ઘણા બધા શ્રદ્ધુ બધા જાય છે અને ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે કારણ કે અમારા જે ઘરના પરિવારના લોકો છે તે પણ આવા ગુજરાતના જે સ્થળો છે આવા ધાર્મિક સ્થળો તે મોસલી બધી જગ્યાએ ફરી જ આવેલા છે હું જ નથી કે્યો પરંતુ મારો વિચાર છે હવે જવાનો અને. ત્રણ એટલે કે દસેક દિવસ જે અમારા જે બાકી છે વેકેશન ના હવે તે વિચારશે કે હવે દસ દિવસમાં હું પ્રવાસ કરીશ અને ગુજરાતના સ્થળોના ઘણા બધા ધાર્મિક સ્થળો છે. પછી કરો પ્રવાસન બધા. જે બધા સ્થળો છે ત્યાં જવાની મને ઈચ્છા થયેલી છે હવે એજ પ્રવાસ વિચારું. કારણ કે આપણે ઘરે બેસી રહીએ તો પછી આપડું માઇન્ડ એટલું એકઠું થઈ જાય જેથી કરીને આપડે પ્રવાસ કરવું ખુબ જરૂરી છે શું તમે હમ શું કરી રહ્યા છોમ જેમ વેકેશન તમારું ચાલી રહ્યું હતું તેમાં બે મહિનામાં તમે કશે ફરવા ગયા ગુજરાતની અંદર.
ના ના બે મહિના માટે મેં ગુજરાતમાં એવું બધું એટલું બધું ફરવા ના ગું પરંતુ મેં અમે ફરવા જવાની વાતચીત કરી રહ્યો છું કારણ કે ફરવા જવા માટે આપડે એટલું તો કરવું જ જોઈએ કે માઇન્ડ ફ્રેશ પણ થઇ જાય અને આપણે. દુનિયામાં આવ્યા છે તો બધું જોવું તો જોઈએ જ કારણ કે આપણી દુનિયામાં કેટલીક જગ્યાએ એ બધી જોવાની છે અને આપણેે ગુજરાતમાં જ જો આપણે થોડું બધું જોઈ લેશું ને તો આપડણે ખુબ જ વધારે એવું જાણી લેશું કારણ કે આપણે આ દુનિયામાં એમ જ નથી આવ્યા અને જો આપણે સ્થળાંતરના. બધું વસ્તુ ના જોઈશું તો આપણને બીજું કઈ એમ બી આપણે એહીમાં લઈ જવાના નથી જેમ કે પૈસા આપણે જેટલા પણ કમાયા હોય તો તે એમ જ મૂકી દેવાનું કે સારું પણ ના કહેવાય કારણ કે જો પૈસા આપણે એટલા બધા કમાઈને પણ જો આપણે એમ જ ઘરે જ રાખી મૂકવાના હોય તો તે કમાયલા. કઈ ફાયદો નથી પરંતુ જે પૈસા આપણે કમાયા છે તો તેનાથી આપણે થોડું ઘણું તો ફરવું જ જોઈએ કારણ કે આપણે પૈસા આપણે પાછા મરી જશું તો ઉપર લઈ જવાના નથી અને તે પૈસાનો આપણે સદઉપયોગ કરીને થોડું ઘણું ફરી લેવું જોઈએ અને યોગ્ય જગ્યાએ ફરી લેવું જોઈએ જેમ કે આપણે ગુજરાતમાં જ જો આપણે ફરવાએ. વ હોય તો કેટલીક બધી જગ્યાઓ છે જેમકે આપણે ધાર્મિક સ્થળે પણ જઈ શખે ધાર્મિક સ્થળે જેમકે આપણે સોમનાથ પણ જઈ શકીએ છેએ અને દ્વારકા જઈ શકીએી ભેટ દ્વારકા જઈ શકીએીએ અને મતલબમાં કેટલીક જગ્યા. આપણે એવી એવી જગ્યા પણ છે જ્યાં મતલબમાં આપણે આપણા શહીદવીરોને પણ જોવા જઈ શકીએ જેમ કે આપણે આપણા સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી છે તો તે ખૂબ જ વધારેો હમણાં પ્રચલિત છે તો ત્યાં પણ આપણે જઈ શકીએ છીએ અને ખૂબ જ. મસ્ત બનાવામાં આવ્યું છે તે મતલબ દુનિયાની બધા ટકા ઊંચી, સ્ટેચ્યુ પણ બનાવવામાં આવ્યું છે આપડા ગુજરાત માં તો તે સ્ટેચ્યુ પણ આપણે નિહળારી શકીએ છીએ, અને બીજી બધી કેટલીક જગ્યાએ જેમ કે અમદાવાદમાં આપણે કાકરિયા તળાવ જે બધા ટ વધારે ફેમસ છે, તો ત્યાં પણ જઈ શકીએ છીએ અને બીજી બધી જગ્યાઓ જેમ કે આપણે, દ્વારકામાં તો ખુબ જ એવું સારું પણ છે કે મતલબમાં, ત્યાં ખુબ જ વધારે ભક્તજનો પણ બધા આવે છે અને, શ્રી કૃષ્ણ ભગવાનને અ શ્રી કૃષ્ણ ભગવાન ના મતલબ મંદિરે તો જેથી કરીને ત્યાં આપણે ખૂબ જ સારી રીતના બધું નિહાળી પણ શકીએ છીએ અને, બધું જોઈ શકીએ અને ગુજરાતની બહાર જવાનું હોય તો ત્યાં પણ બહુ બધી જગ્યા છે, પરંતુ ગુજરાતની અંદર પણ આપણે ઘણી બધા એવા સ્થળાંતર કરી શકી છીએ અને સૌરાષ્ટ્રમાં તો કેટલી બધી એવી જગ્યાઓ છે, અને આ બધા મંદિરે જ જોવું હોય તો મંદિર પણ ઘણા બધા છે અને, આપણેે એમ જ બધુંમાં પ્રાકૃતિક નજારો પણ જોવો હોય, તો આપડે અહીંકમાં આપડે ડાંગ જોવું જોઈએ જેમ કે અમારી નજીક તો ડાંગ છે તો જ્યાં ડાંગ માં એટલા બધા પ્રાકૃતિક નજારો જોવા મળે છે ને. કે કઈ વાટ જ ના પૂછો કારણ કે ડાંગમાં, અ મતલબ એકદમ જંગલ વિસ્તાર છે તો જંગલ વિસ્તારમાં કેટલાક પહાડો પણ હોય છે અને પહાડ ઉપરથી, મતલબમાં કેટલાક નજારો જોવા મળે છે અને, વરસાદ માટે એટલા બધા મસ્ત નજારા દેખાય છે ને કે વાટ જ ના પૂછ જો ખુબ જ વધારે અ બડર પણ નીચે આવી ગયા હોય અને એકદમ મસ્ત દેખાતા હોય છે અને જે મતલબમાં રતી પણ એકદમ લીલીછમ થઈ ગઈ હોય તો જેથી કરીને જોવામાં પણ ખૂબ જ સારું લાગે છે અને જો મિત્રો સાથે ફરવા ગયા હોય તો મિત્રો સર ત્યાં મતલબ આપણે મેગી બનાવીને એવું કંઈ લઈ ગયા હોય અને સાથે મળીને આપણે મેગી બનાવીએ અને ત્યાં જ ખાઈએ તો મજા જે એવી આવી જાય છે જેમ કે હું વાત કરું તો અમે પણ એવું જયારે ફરવા ગયેલા હતા તો ત્યારે મેગી બનાવેલી હતી અને બધા સાથે બેસી ને અમે ખાતી હતી મેગી તો મેગી ખાવામાં ખુબ જ વધારે મજા આવે છે કારણ કે આપણેે જો એમ જ ઘરે મેગીને એવું ખાતા હોય તો કંટાળા આવે પરંતુ જો આપડણે બધા મિત્રો સાથે મળીને મેગીને એવું બનાવીને ત્યાં જ ખાઈ અને ત્યાં જ આપણે ટેન્ટમાંને એવું જો રહેવાનું હોય તો મજા બે ઘણી થઈ જાય છે આપણે ટ્રેકિંગ કરીએ તો ટ્રેકિંગમાં એક અલગ જ વધારે મજા આવે છે અમે પણ વચ્ચમાં ગયા હતા ટ્રેકિંગ કરવા તો ત્યારે ખુબ જ વધારે એવી મજા આવી હતી અને અમે ત્યાં જ ઉપર પહાડ ઉપર રહેલા હતા અને પહાડ ઉપર જયારે આપણે હવારમાં ઉઠીએ છીએ તો નજારો કઈ અલગ જ દેખાતું હોય છે અને શું નજારો દેખાય એટલે તો વા ના પૂછો અને ખુબ જ વધારે એવી મજા પણ આવે છે અને સવાર સવારમાં જયારે સુરજ ઉપર ઊઘે છે તો તે મતલબ એક એક સેકન્ડ આપણે જોયા જ કરીએ એવું લાગે છે અને ખુબ જ વધારે એવું ગમે પણ છે
હા તમારી માટે એકદમ સાચી છે એટલે કે આપડણે જેટલું વધારે એમ પ્રવાસ કરીશું તેટલું આપણું માઈન્ડસેટ સારું ખુલશે અને આપણે નવી નવી પ્રક્રિયા આપવાને જાગશે એટલે પ્રવાસ કરવોનું ખૂબ જરૂરી છે કારણ કે ચોમાસાની સિઝનમાં તમે કીધું કે આ જોવા લયક થોડો એમ હિલ સેશનમાં સૌથી પ્રચલિત એવું સાપુતારાનુંું હિલ સ્ટેશન એ ખુબ પ્રચલિત છે અને ત્યાં ઘણા બધા લોકો બહાર થી પણ આવે છે અનેમ ગુજરાત ના ઘણા બધા લોકો છે અમદાવાદ છે સુરત છે ઘણા બધા પ્રકારની સિટીઓ વાળા છે તે ઘણા બધા મો ઓફ ત્યાં જોવા મળે જ છે બધા લોકોને બ ગમે હિલ સ્ટેશન કારણ કે આપણે જેટલું હિલ સ્ટેશન ફસ તેટલું આપણું માઇન્ડસેટ સારું ખુલશે કારણ કે એ હિલ સ્ટેશન એટલું મસ્ત એ એકદમ છી જગ્યા સારું એ ત્યાં ઘણી બધી પ્રકારની દુકાનો પણ છે અને ઘણી બધી પ્રકારની રાઈડ પર છે એટલે કે નાના નાના છોકરાઓ માટે અને મોટા છોકરાઓ માટે કે બધી પ્રકારની રાઈડ છે અને ત્યાં મેં તો હમ જે થોડાક થોડાક દિવસ પહેલા ગયેલો હતો ને ત્યાં હમણે પણ સુંદર મજાનો પ્રાકૃ નજરો પણ જોવા મળ્યો હતો કારણ કે હવે તો વરસાદ પણ ચાલુ થવાનો થઈ ગયો હતો ત્યાં એટ ઘણા બધા દડા પણ આવી ગયા હતા નીચે જ હતા અને મજા અલગ જ હતી અને ત્યાં આમ તો ઘણા બધા તમે જાણો છો કે ત્યાં સાપુતારાની ચોકલેટ પણ ઘણી બધી ફેમસ હોય છે અને ત્યાં ચોકલેટ એટલી નવીનતા પ્રકારની હોય છે નવી નવી અને એકદમ અલગ જ હોય છે અને ખૂબ સારી લાગે છે અને ત્યાં આમ તો ઘણા બધા પ્રવાસીઓ આવે છે અને બહારના પ્રવાસી વિદેશી વાળા પ્રવાસીઓ પણ ત્યાં જોયા છે એ લોકોને પણ ખૂબ પ્રકૃતિ નજાર ખૂબ ગમે છે અને કારણ કે આપણે જેટલું વધારે આપણે ફરશું હો એટલું આપણા માટે સારું છે કારણ કે આપણે ઘરે ને ઘરે બેસી રહ્યું છે અને ફરતા રહેવું જોઈએ તમારે શું કેવું છે
હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે અને આપડે ફરવાનું તો કોઈ દિવસ ટાળવું ન જોઈએ જેથી કરીને ફરિયા તોો કરવું જ જોઈએ અને કારણ કે ફરવાથી આપડું શહેર પણ ખુબ જ સારી રહે છે અને ખુબ જ વધારે એવું મજા પણ આવે છે જેથી કરીને ફરવાનું આપડણે ન ટાળવું જોઈએ કારણ કે માઈન્ડ એકદમ ફ્રેશ પણ થઈ જાય છે અને બીજી બધી એક્ટમાં પણ એક્ટિવિટીમાં પણ આપણું મન લાગ્યા કરે છે જેથી કરીને આપણે ફરવાનું ન છોડવું જોઈએ અને એકદમ સારી રીતના બધા સાથે ફરવું પણ જોઈએ હરવું મળવું જોઈએ અને યોગ્ય સમય પહેલા પૈસા પણ કમાવી લેવ જોઈએ કારણ કે જો આપણે પાસે પૈસા ના હશે તો આપડે એું બધું સ્થળાંતર અને ફરી પણ ના શકીશું તો પહેલા આપણેે પૈસા કમાવું જોઈએ અને ત્યારબાદ આ બધી જગ્યા આપણે એક્સપ્લોર કરવી જોઈએ અને સારી રીતના ફરવું જોઈએ જેથી આપડા માઇન્ડ પણ સારું રહે તો ચાલો ભાઈ મળીએ હવે તમારી સાથે વાત કરીને મને ખૂબ જ એવ વધારે આ થયું તો પાછું મેં તમારું અભિપ્રાય લેવા માટે ફોન કરીશ તો ચાલો ભાઈ મળીએ હમણાં
હા સારું મળીએ